હલો. હલો, અવાજ સંભળાય છ?
હલો
હા હાલો અવાજ સંભળાય જ ને?
હલો
હલો હહ અવાજ હભળાય સે મને તો તમને?
હ
અવાજ હભળાય સે?
હા હા
મસ્કાર
નમસ્કાર
નમસ્કાર
નમસ્કાર હલો હાલો થોડી વાતચીત કરશું આપણેે? હલો
સમુદ્ર વિશે વાત કરીએ.
હા હા હા હા હાલો
મારો અવાજ તમને આવી રહ્યો છે ને
હા હા આવી રહ્યો છે.
હા તો સમુદ્ર વિશે વાત કરીએ.
હા હા હાલો ચાલુ
સમુદ્ર જે છે પૃથ્વી ઉપર ખૂબ મોટો ભાગ આવરી રહેતો હોય છે બરાબર છે ને
બરાબર તમે તો સાચું જ કહ્યું મારે મોઢા માંથી છીનવી લીધું.
હા જેટલી જેટલા વિસ્તારમાં પૃથ્વી છે એના કરતા પણ બમણા વિસ્તારમાં જે છે એ સમુદ્ર છે.
હા હા સમુદ્રમાં મોટા ભાગનું પાણી લગભગ સમુદ્રમાં ખારું હોય છે ખારું
હા સમુદ્રનું પાણી એકદમ ખારું
હમ્મ
હા બોલો
તેમાં માછલીઓ એમાં ઘણા એ પ્રકારના જીવ જે ખારું પાણી હોય તો પણ એબજોબ કરી લેતા હોય છે. એમાં કેટલી બધી માછલીઓ હોય છે, વેલ માછલી હોય છે. ડોલફિન હોય છે કાચબા હોય છે એ લોકો પણ મીઠા પાણીમાં રેતા હોય છે પણ આમાં પણ એ લોકો એપજૂપ કરતા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે મોટા ભાગના પા
હમ્મ.
હા મારું ઈજ કેવું છે કે નદી અમુક માછલીઓ ખારા પાણીમાં રેતી હોય છે. પાણી મા રે ફકાવતું હોય છે અમુક માછલીઓ અને મીઠું પાણી ગમતું હોય છે તો એમાં રહેતી હોય છે. એટલે અલગ અલગ માછલીઓ પ્રમાણે અલગ અલગ એનો બિહેવિયર હોય છે. તો પૃથ્વીનો સપાટીનો મોટો ભાગ જે છે પાણી થી ઢંકાયેલો છે. અને મોટા ભાગનું પાણી જે છે સમુદ્રમાં જ જોવા મળતું હોય છે બરાબર ને
હમ હા સમુદ્રમાં તો આપણે જ્યાં સુધી નજર કરીએ ત્યારે એમ જ થાય કે ક્યારેય પૂર્ણાહતિ છે જ નહી. એવું જ લાગે આપણને એમ થાય કે સમુદ્ર ક્યાંય પૂરો નહી થતો હોય એવી રીત આપણને ફલી થાય.
નું પાણી ખારું કેમ હશે કારણ કે જે નદી દ્વારા વિવિધ ખનીજો સમુદ્રમાં પહોંચતા હોય છે જેના કારણે જે અમુક ખનીજોનું બિહેવિયર લેવું હોય છે કે જેમાં ખરાશ આવતી હોય છે એના કારણે જે છે સમુદ્ર ન પાણી પણ
સમુદ્રમાંમ હા મોટા મોટા જહાજો હોય માલસામાન ની હેરાફેરી માટે મોટા મોટા જહાજો હોય છે. અને આપડે માણસોને પણ આ આ આ કિનારે થી ઓલે કિનારે કાઈ જોવા માટે હોય છે જેવું કે આપણે અ આપડે દ્વારકા જઈએ ત્યારે સ્ટીમરો હોય છે અને જહાજો હોય છે એટલે આપણે એમાં મુસાફરી કરતા હોઈએ છીએ
હા તમારી વાત એકદમ સાચી છે કે અનેક દેશ વિદેશમાંથી આપણે આપણે અત્યારે જોઈએ કે આપણે ઘણી દેશને આપણે આપણી વસ્તુઓનું જે છે નિકાસ કરતા હોય છે અને ઘણા દેશ માંથી આયાત કરતા હોય છે તો ઓઇલ જે છે એ આપણે બહારની દેશમાંથી આવતું હોય છે તો આ મોટી મોટી સ્ટીમરો દ્વારા જે છે એક દેશમાંથી બીજા દેશમાં જે છે ઘણી બધી વસ્તુઓ જે છે કપડા છે કે ગમે તે વસ્તુ જે છે એ આયાત અને નિકાસ કરવામાં આવ આવતો હોય છે અને ઘણા વસ્તુ એવી છે છે કે પ્રવાસીઓ અત્યારે મોટાભાગની મુસાફરીઓ જે છે એ લોકો સ્ટીમરમાં પણ કરતા હોય છે તો એ સ્ટીમરમાં પણ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે કરતા હોય છે છ તો પ્રવાસીઓ માટે પણ સ્ટીમર જે છે સમુદ્રમાં એ ખૂબ જ મહત્વનું ભાગ ભજવે છે
હા હા સમુદ્રમાં એવું પણ હોય છે કે તેના મોજા જ આપણને જોવા ન તો મજા જ આવે છે એમ કેવા એના મોજા હોય આમ હીરાની ઘોયડે ઉલરે અને પાણી એવું આવતું હોય અને પૂનમ ઉપર એનો નજારો તો કઈક જોવા જેવો હોય છે હ
હા માનવ જીવન માટે પણ ખૂબ જ જરૂરી હોય છે સમુદ્ર જીવસૃષ્ટિએ એટલે આપડે એને કેવી રીતે જે છે એનો બચાવ કરવો જોઈએ જેમ કે માછીમા મારી છે વેપાર
હા હા
હોય છે.
હા હા હવામાનની દ્રષ્ટિએ જોઈ તો પણ અહહ પૃથ્વી પરરનું તાપમાન છે એ સંતુલિત કરે છે કારણ કે જ્યાં દરિયા કિનારે જઈએ ત્યારે તેનું હવામાન ભેજવાળું હોય છે અને એ ભેજવાળું હવામાન હોય છે એટલે આપણને જે આ સૂર્યના સીધા કિરણો અને અત્યારે ખુબ જ તાપ લાગે છે. પણ એમાં ઘણો ફેરફાર પડે છે એટલે તાપમાન અને હવામાનની દ્રષ્ટિએ પણ આ સંતુલન કરવા માટે પણ સમુદ્ર ખૂબ જરૂરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે સમુદ્ર ઉપર પણ પ્રવાસીઓ માલ લોકપ્રિયતા જોવા મળતી હોય છે કારણ કે લોકો ત્યાં ફરવા માટે જતા હોય છે. આરામ કરવા માટે અને કુદરતી દ્રશ્યોને માણવા માટે જતા હોય છે. એટલે સમુદ્ર કિનારો જે છે પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય છે.
વાની વાત ખરેખર મોજાનો અવાજ જે છે.
મનને શાંતિ આપતો હોય છે ખરેખર મોજાનો અવાજ બરાબર ને
બરાબર છે આપડે ઘણી જગ્યાએ દરિયા કિનારે ગયા હોય ત્યારે ખુબ જ આનંદ આવે છે આપડે ઘ એમાં ગમે તે હોય બધું આપે ત્યાં આપણે ભૂલી જઈએ છીએ અને એનો નજારો જોવામાં એટલા મસ્ત બની જઈએ છીએ જેવું કે સોમનાથ નો દરિયા કિનારો છે. ક્યાં કણે જો આપડે જોઈએ તો ઊંટ ઉપર સવારી કરે કરતા હોય છે ઘણામ બધા પ્રવાસીઓ અને ઈ જોવાની પણ અહહ બહુ જ મજા આવે છે. ઘણા નાતા હોય છે એવું દ્રશ્ય પણ જોવા મળે છે આવી રીતના આપણને સમુદ્ર ઘણી રીતે ઉપયોગી છે અને તેનું બાષ્પીભવન થાય તો તેના વાદળો પણ બને છે.
હા તમારી વાત એકદમ સાચી છે સમુદ્રમાં ઘણા બધા પ્રકારના છોડ પણ જો જોવા મળતા હોય છે જેમ કે સમુદ્રી શેવાળ હોય છે એ જે પર્યાવરણ માટે ને ખુબ જ ઉપયોગી હોય છે જે અંદર‌ અ સમુદ્ર ની અંદર જે સેવાડ થતો હોય છે એ અને આ જે સમુદ્રમાંથી ઘણા બધા જે છે આપણને મળતા હોય છે જેમ કે મીઠું ખાસ કરીને જે મીઠાનો ઉત્પાદન જે છે એ સમુદ્રમાંથી થતો હોય છે માછલી જે છે કેટલીક જગ્યાએ ની જે સંપત્તિ પણ મળી આવતી હોય છે સમુદ્ર માંથી બરાબર ને
હા હા ત્યાં તો ઘણા આપડે આમાં વિડિયા જોઈએ છીએ કે ઓનલાઈન જ તો આપણને ખ્યાલ આવે કે જેન કો એવું પથ્થર ઉચકે એમાં કઈક સોનું હોય કે હીરા હોય એવી રીતના તોડફોડ એમાંથી કરી અને ખનજ તત્વો એવા કે જેવા કે સોનું છે માણેક છે. એવું બધું ઘણા માણસો શોધતા હોય છે.
અને દરેક વ્યક્તિને પર્યાવરણ પ્રત્યે જવાબદારી બતાવી એ ખૂબ જ જરૂરી જરુરી છે અને સમુદ્રને સ્વચ્છ રાખવો એ આપણી ફરજ બને છે એમાં પ્લાસ્ટિક કચરો સમુદ્ર જીવોને ખૂબજ નુકસાન પહોંચાડે છે એટલે આપણે એમાં પ્લાસ્ટિક તે કચરો
હા હા આપડે તો ગમે ત્યાં બસમાં બેસી કે ગમે ત્યાં ક્યાંય પણ આપણે પ્લાસ્ટિકની સખત મનાય છે પરંતુ માણસો ઘણા સમજે છે ઘણા સમજતા નથી એ લોકો જે આપડે અત્યારે આ સમુદ્ર વિશે જોય છે ત્યારે આપણને યાદ આવી જાય છે કે ગંગા અને જમનાજી માં પણ પ્લાસ્ટિકની બોટલુ એટલી હોય છે અને એટલી ગંદકી હોય છે ત્યારે આપણને બહુ જ એમ થાય કે આ પવિત્ર નદી પણ આવી પ્લાસ્ટિકની ગંદ થી કેવી બની ગઈ હોય છે એટલે આપડે પર્યાવરણને સ્વચ્છતા રાખવામાં ખુબજ ઝપડો ફાડવો હોવો જોઈએ અને આપણેે પણ ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે તો ઘણા શહેરો અને બંદરો સમુદ્ર કિનારે જ આવેલા હોય છે અનેને સમુદ્ર કિનારા ન સૂર્યોદય ને સૂર્યાસ્ત ખુબ જ સુંદર લાગ લાગે છે તો આજે આપણે ખુબજ સારી એવી વાત કરી સમુદ્ર વિશે તો ફરી નવા સાથેમાં
હા હા ફરી નવા ટોપિક સાથે વાતચીત કરીશું આભાર તમારે પણણ